કેમ છો મજામાં હા સા ત્રણ જોઈને તો મારી આંખો જ અંજાઈ ગઈ મેં ફોટોમાં જોયું હતું, પણ સામે જોયું એ સાવ અલગ જ લા અનુભવ છે.
હા સાચી વાત છે, આ તો કુદરત નો કરિશ્મો છે. રાત્રે જયારે પૂનમ નો ચાંદ ઉગેને ત્યારે આખું રણ ચાંદી જેવું ચમકે છે. તે અમારી માટે તો આ ઘર છે, પણ અમારા મહેમાનો માટે આ જાદુ છે, એટલે.
હ તારી આ ભૂગા બનાવવાની રીત પણ અદભુત છે, બહાર એટલી ગરમી છે પણ અંદર તો એકદમ ઠંડક છે.
હા આ અમારી વર્ષો જૂની કળા છે. આ ઘોડાકાર ભી તો ભૂકંપ માં પણ ટકી જાય છે, અને રણના પવન સામે રક્ષણ આપે છે. અને આ ભીતો પણ જે લીપણ અને કાચનું કામ છે ને એ બધું અમે હાથે કરીએ છીએ
ઓ અચ્છા મેં જોયું કે અહીની સ્ત્રીઓ એટલી સુંદર કાળી કળાગીરી કરે છે તારા વસ્ત્રો પર પરનું ભરતકામ પણ અદભુત છે.
હા અમારું સુફ અને આભલા ભરતકામ છે. અહીં દરેક છોકરી નાની હોય ત્યારેથી જ આખ શીખડાવા શીખાવા માંડે પણ ભવ્ય ભવ્ય આ કામમાં બહુ મહેનત લાગે છે. આખો આખો દિવસ સોય દોરામાં નીકળી જાય છતાં મહેનતતાણું બહુ ઓછું મળે છે અમને
હા એ વાત તો સાચી છે, તારી વચેટીયાઓ કદાચ વધુ કમાતા હશે પણ હવે તો ઓનલાઈન માર્કેટિંગ સા તમને સીધો ફાયદો થઈ શકે છે ને હું અ તને એમાં મદદ કરી શકું.
તો તમે શેહરના લોકો બહુ હો છો ને પણ અમારે ત્યાં નેટવર્ક અને શિક્ષણનો હજી પણ અભાવ છે. રણની જિંદગીમાં દેખાવામાં સુંદર છે પણ પાણી માટે અજાય માઇલો શુ ધી માઇલ સુધી અમને બહુ દૂર ચાલવું પડે છે.
વાતોમાં ને વાતોમાં ભૂખ લાગી ગઈ આજે જમવામાં શું છે?
એમ કે આજે તો તારે દેશી સ્વાદ ચાખવો પડશે બજારનો રોટલો, લસણની ચટણી અને કઢી અને હા અમારું વખાણાયેલું ઘી અને ગોળ તો ખરું જ ને!
મોઢામાં અત્યારથી જ પાણી આવી ગયું મને તારા સપનાઓ વિશે જણાવ તારે આ ગામના જ ગામમાં જ રહેવું છે કે ક્યારે અમદાવાદ જેવા શહેરોમાં આવવું છે?
મને મારું ગામ જ વાહલું છે હો. પણ મને ઈચ્છા છે અહીંની સ્ત્રીઓ પગભર બને જે ઈચ્છે છે એ અમારું ભરતકામ આ ખી દુનિયામાં જાય શહેરમાં આવું ગમે પણ રણની આ શાંતિ ત્યાં ના મળે. એવું.
તારી વાત તો સાચી છે આ શાંતિ અને આકાશમાં દેખાતા તારા એ શહેરમાં નથી મળતા ચાલ અ મ અ સાચું કહું તો મને શહેર કરતા અહિયાં એટલી શાંતિ લાગે છે ને કે શહેરમાં એટલી શાંતિ નથી.
હ. આ ભૂ આ અંદરની ગરમી બહાર કરતા દસ ડિ ગ્રી ઓછા લાગે છે.
હા એ સાચી વાત છે.
તી કે ઘાસ વપરાય છે આ ભીતો તો શ્વાસ લે છે અને જો આ છત જોતું શંકુ આકાર છે એટલો પવન ગમે તેટલો જોરથી ફૂંકાય ને છાપરું ઉડી ના જાય. બસો એક ના ભૂકંપમાં મોટા ભાગના પડી ગયા હતા પણ અમારા આ ભૂગા અડીખંપ રહ્યા હતા.
ઓ સર તો તો સરસ કેહવાય એમેય કોલેજ મા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણીએ છીએ પણ તમારી આ વર્ષો જૂની સમજણ તો એનાથી પણ અઢિયાતી છે આ દિવાલ પર પરના કાચ એટલે આભલા શું માત્ર શોભા માટે છે?
ના ના એનું કારણ છે કે જૂના જમાનાના વીજળી નહોતી. એટલે એ જ દીવો સળગાવો તો આ કાચ પરથી પ્રકાશ પરાવર્તિત થઈને આખા ઓરડાને અજવાળો દેતો.
ઓહ! બરાબર. બરાબર કઉ છું તું.
ને આ ડ્રેસમાં જે મશીનોનું કામ છે ને એ બે મિનટમાં થાય પણ મારા હાથમાં આ જે પાકો ભરત છે ને એનો એક રૂમાલ બનાવતા મને પંદર દિવસ થાય છે અમે દોરાના ઘણી ગણીને શો એ ચલાવીએ છીએ
દિવસ તો તો એની કિંમત ઘણી હોવી જોઈએ તને એક પૈસા ના કેટલા મળે. એક પીઝનના કેટલા મળે.
એક કિશન ના મને તો.
આજ તો હા આજ તો તકલીફ. હું કોમર્સ ભણું છું એટલે મને સમજાય છે કે મિટલ મેન બધો નફો લઈ જાય છે મિડલ મેન જે હોય એ બધો નફો લઈ જાય. તો તારે એક સર સહકારી મંડળી બનાવવી જોઈએ જો તમે બધી બહેનો ભેગી થઈને સીધું વેચાણ કરો તો તમને બમણો પૈસા મળે કેમ કે આ જે વચ્ચેનો તમે રાખો એ તો તમારા કેટલા પૈસા ખાઈ જાય.
હા એ તો છે પણ હવે શું કરવાનું.
એટલે જ હું કઉ છું કે તમે લોકો તમારી એક મંડળી બનાવીને ડાયરેક્ટ વેચાણ કરો.
અમને તો આમાં તો વધારે રો. રૂપિયા ના આપે. અમને પાંચસો છસો રૂપિયા. શહેરમાં બે હજારથી ત્રણ હજાર. માં વેચાતી હોય છે. પણ એમનો હિસાબ બહુ ખબર નથી પડતી બસ મહેનત કરી રાખી છે.
હા હા બરાબર. બર.
હ ને તું શું કરે છે એમ કઈ નહી જોને તારી વાત જ કરું છું. હમ બાકી બરાબર છે બધું ત્યાં. હવે હવે તો રણ નો ઉત્સવ આવવાથી રસ્તાઓ સારા થયા છે ને પેલા તો બીમાર પડ્યો તો હોસ્પિટલ પહોચા જ નીકળે જતી પણ હવે પ્રવાસીઓ આવે છે એટલે અમને રોજ. હ રોટી મળે છે.
હા પણ ગીત પ્લાસ્ટિક અને કચરો પણ વધ્યો છે ને મેં જોયું કે રણની સફેદ ચાદર પર પ્લાસ્ટિકની બોટલો પડી હોય છે આ વ્હાઈટ ગોલ્ડ ને આપણે સાચવવું પડશે.
સાચી વાત છે. અમે ગામના લોકો હવે સફાઈ અભિયાન કરીએ છીએ. ગાય અમારી. માતા છે અને ગંદી કેમ કરાય સારુંલે હવે મોડું થાય છે તું ક્યારે પછી આવજે.
હું મારા પ્રોજેક્ટ માટે ફરી આવીશ અને ત્યારે તને ઓનલાઈન પેમેન્ટ અને માર્કેટિંગ વિશે પણ શીખવાડીશ.
હ હા એટલે કઈ વાંધો નહીં
મારે તો કચ્છમાં આવીને બહુ જ મજા આવી ગઈ જે સિટીમાં જેવી શાંતિ નથી મળતી એવી શાંતિ અહિયાં કચ્છમાં આવીને મને મળી અને મને આ કચ્છ એટલું ગમી ગયું કે હવે મને પાછું જવાની ઈચ્છા નથી થતી.
સફેદ ગ્રહણ તો બહુ જ. જોયા જેવું છે. લેકિન માણસોને કેટલા ને હજ
હા અને અહીંયા નારાયણ સરોવર જેવી જગ્યા મેં સાંભળી તી.
હા હા. ઈ નારાયણ સરોવર તો બઉ સારી જગ્યા છે. શિવનું મંદિર છે એ.
અચ્છા અને ત્યાં ઈન્ડિયા પ પાકિસ્તાનની બોર્ડર પણ દેખાય છે નઈ?
હોવે, બહુ સરસ જગ્યા છે સમુદ્ર ના કિનારે મહાદેવ નું મંદિર છે બવ સરસ મંદિર છે.
અચ્છા ત્યાં બોટિંગ થાય કે ના થાય?
ના ના બોટિંગ નહી થતી.
સમુદ્ર કિનારે શિવનું મંદિર છે. બહુર સુંદર મંદિર છે. ક્યારેક જોવા આવજે.
હા હવે નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે પાકું તું મને આખું કચછ ફરાવજે.
હા હા તું મને પહેલા તે ફોન કરજે. તો આપણેે સાથે જશ શું એમ.
હા મેં કાળી ડુંગર વિશે પણ કઈક સાંભળ્યું હતું એ શું છે કાળીયો ડુંગર એટલે?
કળીયો ડુંગરે એ કે એવી ટાઈપ નું જ રણ છે. પણ એનારો ટાઈમ જોએ આપને જોવા માટે એમ ટાઈમ.
ચ્યું તું કે ડુંગર છે એક એવો એટલે એનું નામ કાઢ્યો ડુંગર છે ખાલી ડુંગર નું નામ કાઢ્યો ડુંગર છે.
હમ્મ.
હમ્મ, બરાબર. સરસ કેવાય બવ ખાસી બધી જગ્યાઓ છે નઈ.
હા કચ્છમાં તો ખાસી જગ્યા ફરવાની છે. વધારે પડતા અહ ડુંગર સ રણવા રણવાળું બહુજ પ્રખ્યાત છે.
હા રણમાં તો રણ ઉત્સવ થતો હશે તો બહુ જ મજા આવતી હશે નહી?
હા, બહુ અનેક લોકો બધા આવે જોવા.
અચ્છા અમે લોકો એક વરષ ત્યાં રણ ઉત્સવ જોયો હતો અમે લોકો ત્યાં ટેન્ટ લીધા હતા બહુ જ ખુબ જ મજા આવી ગઈ હતી રણ ઉત્સવમાં પણ એ સાલ ઠંડી પણ એટલી હતી કે ઓહો વાત ના પૂછો એટલી ઠંડી હતી.
હા એ ઈ ઠંડીના સિઝન માટે હોય એટલે ઠંડી સિઝનમાં એટલે બહુ બધી ખુલ્લી જગ્યા હોય એટલે ટેન્ટમાં તો તોય ઠંડી તો પડે બહાર નીકળી એટલે આપણે.
હા, ટેન્ટમાં તો બિલકુલ જ ખબર નતી પડતી. ટેન્ટમાં અહીંયા તો એવું જ લાગે કે ઘરમાં છે આપણેે. પણ ટેન્ટ થી બહાર નીકળો એટલે બહુ જ ઠંડી લાગે.
અમ્મ હમ્મ. ઠંડુ વાતાવરણ હોય એટલે વધારે પડતા બધાને ઠંડી લાગે જ હોય જ ઠંડી.
હા એજ તો અમે આખી ફેમિલી ગયા તા, મમ્મી પપ્પા અને બધા ત્યારે તું મેં તને ફોન કર્યો હતો પણ તું ક્યાંક તારા રિલેટિવને ત્યાં મેરેજમાં ગઈ તી એટલે.
ઓવો તો મને તે પેલા ફોન કર્યોત તો મેં મેરેજમાં જવાનું કેન્સલ કર્યું હો તેમ.
અરે પણ અમારું પણ એને એકદમ થી ઓચિતાનું નક્કી થયું એટલે અમારું આવાનું થયું. બાકી તો અમે પણ નત તા જવાના.
એમ સરસ સીધા હોઈ જગ ગ્યા ફરી લીધી તે બહ તને યાદ રહેશે ને કેટલી સુંદર જગ્યા છે રણ.
એજ તો કચ્છ તો મારી આંખયોમાં સમાઈ ગયું છે એમ થાય છે કે વાહ કચ્છ જેવી તો ક્યાંય જગ્યા નથી.
હમ્મ સારું.
સારું ચાલ ફોન કરજે તું મને.
હા, હા. બાય. જય શ્રી કૃષ્ણ.